ના
મજા મજા છું ભાઈ તમે કેમ છો
બસ ભાઈ મજામાં છુ શું વાત તારી યાદ આવતી હતી તો સોયચુ કે તને કોલ કરી દઉં
હ સારું કીધું ભાઈ યાદ
એ વિષ પર ચર્ચા કરવા
ચર્ચા
આજ આપડે કઈ વિષય પર ચર્ચા કરવાના તારા હિસાબથી
હું તો સોચુ ભાઈ આજના યુવા ની ભૂમિકા શું છે વિશે પર ચર્ચા કરએ.
ખૂબ જ સરસ વિષય છે ભાઈ યુવાનો કોઈ પણ દેશની અસૌથી મોટી શક્તિ હોય છે
એવું કેમ કેવાય કેવામા આવે છે.
કારણ કે યુવાનો દ્વારા નવી વિચારસરણી ઉર્જા અને કઈક નવુ કરવાની હિંમત હોય છે
હા, એટલે દેશનુ ભવિષ્ય યુવાનો પર આધાર રાખે છે, તને શું લાગે છે
હા, હા, બિલકુલ, જો યુવા શિક્ષિત જવાબદાર અને મહેનત હશે તો દેશ પણ અ ઝડપથી વિકાસ કરશે
હા, હા, એ તો સારું કીધુ ભાઈ આજના યુવાનો સામે સૌથી મોટો પડકારો કયો છે, ભાઈ
જો બેરોજગારી, સ્પર્ધા સોશિયલ મીડિયાનુ વ્યસન અને માનસિક તળાવ જેવા પડકારો છે.
શિક્ષણ પડકારોનુ ના વધારે સા કરવા મદદ કરીને તમને શું લાગ્યું?
હા હા શિક્ષણ માત્ર નોકરી મેળવા માટે નહી પરંતુ અ શિક્ષણ શાળા નિર્ણય લેવા અને જવાબદાર નાગરિક બનવામાં પણ જરૂરી છે જેમ કે જો અ જયારે તું રસ્તો પર જાય છે અને જો તું રસ્તોને અ કચરા ફેલાવે તો એ સારા વિદ્યાર્થી ન અ આમ નહી કેવાય શકાય અને જે ભણેલો વિદ્યાર્થી હોય જેને બરાબર શિક્ષણ અ મળ્યું હશે એ વ્યક્તિ ક્યાર પણ અ તે કચરા નહી ફેલાવે અને એ કચરા જે કચરા પેટીમાં જ નાખે.
એ સારી થાય. તો ત્યાં સુધી સમજદાર એ સમજે કે ભાઈ આપડે પણ ક્યાં કોઈ કચરો ફેકશે તો આપણો દેશ ક્યારે વિકાસ નથી કરતો આપડે બધા સાથે મળીને જોઈએ અને જ્યાં પરાય વિકાસ થઈ
હા. આજના યુવાનો ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
ટેકનોલોજીને સખાયા એ રીતે તો કરશે તો સારું રહેશે
હા, સહી વાત છે તમે હા કારણ કે આપણેે જોઈએ તો અતુરંત અ જો તેના યોગ્ય ઉપયોગ થાય એ જ્ઞાન અને અને રોજગારને તક પણ આપી શકાય ને
હા વુગનું દેશભક્તિ એ વાકી શું છે તમને ખબર કઈ
હા દેશના કાયદાનું પાલન કરવું મતદાન કરવું જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું અને દેશના વિકાસમાં યોગદાન આપવું એ સાચી દેશભક્તિ છે
હમ એું છે શું યુવાનો પર્યાવરણ બચાવવાવામાં પણ મદદ કરી શકે
જરૂર જરૂર વૃક્ષારોપણ પાણી બચાવવું પ્લાસ્ટિકોને ઓછો ઉપયોગ કરવો અને સ્વચ્છતા જાળવાની એ તેમની જવાબદારી છે
સારું ભાઈ તો બધા જવાબદારી છે આપે લોકોની દિવા સ્વચ્છતા આપડે રાખવી જોઈએ આપે આસપાસ બાકીી તો આપ દેશ પણ આગે વધશે પણ આપું કત્ર ફેલાવશે કે ક્યારેક પણ દેશ હ દિન
અ શું રમતગમત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ?
હહ આપવું જ જોઈએ. કારણ કે તંદુરસ્ત તંદુરસ્ત યુવાનો જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
તંદુરસ્ત રહેશે ત્યારે જ તમને આગળ વધીને આવા દે તમને ખબર છે ભાઈ આ કામ કેવી રીતે થાય છે તમને કેવી રીતે તે એના ઉપર બોલી શકે એટલે તમને તમને અગર ધ્યાન રહેશે તો તમને આજે ખોલીને બોલી શક ભાઈ આ કામ આવી રીતે નહીં થાય આ કામ નથી આને અત્યાર લોકો એવી રીતે કરે જ છે
હા ઘણા યુવા સ્ટાર્ટપ અને અ વ્યવસાય શુરુ કરી રહ્યા છે.
હમ હા ખૂબ સારી બાબત છે ભાઈ કેમ કે રોજગારીને નવી તકો ઉભી થાય છે.
હહ શું યુવાનો સમાજસેેવામાં ભાગ લઈ શકે?
ચોક્કસ લઈ દાન, શિક્ષણ, સ્વચ્છતા અભિમાન અને જરૂરી એવા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ ભાઈ એ નથી જ તો આપણો બે ફાયદો વધશે એ તો તમને ઘરમાં બેસું એ તો હવે કોઈ તમને તમને કોઈ કામે નથી કરતું સ્વચ્છતા અભિયાનમાં જે તમ જરૂરત મંદને મદદ કરશે તો આપણે તો ઘરમાં દસે દસે દેશ આગળ વધવાનો છે આપણે કોઈ મદદ નક્કી કરીએ તો એનાથી નહીં જામે ભાઈ એ સ્વચ્છતા થાય તમે જાઓ છો જ્યાં પણ સ્વચ્છતા અભિયાન હોય ક્યાંય જાઓ ને તમને તમને મદદ કરે તમને નિસ્વાર્થ સ્વચ્છતા કરવું અને જરૂરત મંદની મદદ કરવું, જ્યાંથી જરૂરત મંદની મદદ તેથી તમને ખડા રહો તમને અહીંયા મદદ કરે. લેવો જોઈએ.
હા. શું સારો મિત્રો પણ યુવાનનો જીવનમાં મહત્વ ધરાવે છે કારણ કે આજે આપ આપણે જોઈએ ને, તો બહુ બધા અ મિત્રો બહુ બધા લોકો ખરાબ સંગતિ પાઈને, પોતાના માર્ગથી ભટ કી જાય છે એટલે, અ માટે અ અ મિત્ર હોની બહુ જરૂરી છે.
હમ હમ. સારા સારા મિત્રો યોગ્ય માર્ગદર્શન આપે છે. જ્યારે ખરાબ સંગત ખોટા માર્ગ લઈ જાય શકે છે.
હા, અને યુવાનોએ કઈ આદત ટાળવી જોઈએ?
સમયમાં વધાર કરવું છે. બાર કરવું ખરાબસ દૂર હોવું, સમ વિચાર વિચારસ વડતી ટાવી જોઈએ, ટાવી જોઈએ. સમય ન બગવાન નથી કરવું જોઈએ.
સારું કીધું તમે મને એક સવાલ આપે છે. અ કે જે સફળ યુવાનની ઓળખ શું છે?
યુવાનીળખ જે જે મહેનત કરશે. બધિ પ્રમાણ માટે તૈયાર હોય પ
હમ.
શું ની સફળતાથી ડરવું જોઈએ કે નહી?
બિલકુલ ભારે પણું મજબૂત બની ગય છે. અમે હા ખગો વજન એ તો
મને લાગે છે કે યુવાનો પાસે દેશને બદલવાની શક્તિ છે.
હમ. હમ જોવા ત હા ભાઈ એકદમ સર. એક જાગૃત અને લોભ યુવા આખા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
એ આજની ચર્ચાથી મને સમજાયું કે યુવાનનું માત્ર ભવિષ્ય નથી પરંતુ વર્તમાનને પણ મોટી શક્તિ છે કારણ કે જો આપણા દેશના જો એવા લોકો છે એ લોકો ઠંડા થઈ જાય કે મતલબ બેસી જાય તો આપણા અ દેશમાં નવા નવા ટેકનોલોજી નહીં આવે અને આપણા દેશ પાછળ થઈ જાય
હમ્મ હમ્મ દરેક યુવાન પોતાની જવાબદારી સમજે. તો દેશનો વિકાસ વધુ ઝડપથી બની શકે.
હા બહૂ સારું કીધું તમે આપડે પણ સારા નાગરિક બનીને અ સમાજ અને દેશ માટે કઈ સારું કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે જો આપણે દેશને આપણા તરફથી અ કઈ પ્રદાન કરે તો એ આપણા માટે બહુ જ બહુમૂલ્ય ચીજ બની જાય અને એ આપ આપણા નામથી આખા દેશમાં જયારે અ બની જાય તો આપણને અને દેશને એને લોકોને ખૂબ પ્રસન્નતા થાય.
જરૂર જરૂર નાનો પ્રયાસ પણ મોટો બદલાવ લાગી શકે છે.
હા તારો ખુબ ખુબ આભાર કે તું મને આ ચર્ચામાં બતાવ્યો કે જે યુવા દેશની સૌથી મોટી શક્તિ છે, શિક્ષણ, મહેનત શ્રેષ્ઠ જવાબદારી અને સકારાત્મક વિચારની યુવાનો પોતાના જીવન સાથે દેશના વિકાસ માટે પણ મહત્વ પુણ્ય યોગદાન આપે છે.
હમ્મ હા ભાઈ ખૂબ ખૂબ સુંદર ચર્ચા રહી આંનદ ભાઈ એટલો જ મજા આવી ગઈ આનંદ આવી ગયો.
ચાલ તો પછી મળીએ જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી ક્રિષ્ના